હલો હલો.
કેમ છો?
વોઈસ આવી રી છે.
હા હા તમારો વોઇસ ક્લિયર આવી રહી છે.
કેમ છો?
હું મજા મજાનમા છું તમે કેમ છો?
હું પણ મજામાં છું આજ તમારા સાથે હું નયા ટોપિક સુધી લાઉ છું મને રક્ષાબંધન હવે નજીક આવી રહ્યું છે, તે આ ફેસ્ટિવલ વિશે તમે સાથે વાત કરવાનું છે.
હમ વાહ આ તો તમે બહુ સરસ ટોપિક લાય દીધો મને આ ફેસ્ટિવલ બઉ ગમે છે.
હા અને પણ આ ભાઈ અને બહેનના પ્રેમ લો તહેવાર છે.
હમ હા હા બિલકુલ સાચી કીધું તું તો આ દિવસ તો ખાસ કરીને બેહેન અને ભાઈ ન ત્યાર નો દિવસ બને છે. અને આ દિવસે બહેન ભાઈને આ હાથ ઉ હાથ ઉપર રાખી બાંધે છે. હા અને અ ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આ તો પરંપરા ઘના વર્ષોથી ચાલી રહ્યા છે.
તો આ શું તયારી કરો છો તમે રક્ષાબંધન ના?
હું તો મને તો બોહ ગમે છે રક્ષાબંધન. અને હું હ રાખી ખરીદી અને મીઠાઈ લાવીએ અને ઘરે સજાવે નું અ પ્રયત્ન કરું છું. તૈયારી કરી રહી દીધું રક્ષાબંધનથી અને તને કઈ ટાઈપ નું રાખી ગમે છે તમને ખબર છે?
મને સિમ્પલ અને સુંદર રાખી ગમે છે એમાં અને મને પણ સિમ્પલ રાખી વધુ ગમે છે.
હમ મને પણ સિમ્પલ અને અ સુંદર રાખી બહુ ગમે છે મારા
અને હું તારાથી સવાલ પૂછું છું કે તને માર્કેટમાં રાખી ખરદવા જવાનું ગમે છે.
હા મને તો બોહ ગમે છે માર્કેટથી રાખી ખરીદવામાં ત્યાં ઘણી સુંદર રાખીઓ જોવામાં મલે છે. નાના નાના બાળકો માટે કાર્ટૂન વાડી રાખી પણ હોવે છે. અભી ચીપકી અને કઈ કઈ કાર્ટૂન નું રાખી મેલે છે? અ બાળકો માટે અને લાઈટ વાળી પણ રાખી મળે છે મળી જાય છે. માર્કેટમાં હમ. ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટી મળી શકાય છે.
તને બોહ સાચી વાત કીધું બોજ અ રંગબિરંગી રાખીઓ માર્કેટમાં અ મળે છે અને છોકરાઓ અને નાના નાના છોકરાઓ માટે પણ આ કાર્ટૂન વાળી અને ડિઝાઇન રાખ મળે છે અચ્છા તને તો તને કઈ મીઠાઈ સૌથી વધુ ગમે છે?
મને તો મારુ ફેવરેટ કાજુ કતલી હોય છે મારું ફેવરેટ છે આ તો. અને તમે તમારો ફેવરેટ મીઠાઈ શું છે?
હ એને તો ગુલાબ જામુન બોહ ગમે છે.
હમ સરસ. રક્ષાબંધન ના દિવસે ઘરે મિઠાઈ બનાવો છો તમે કે બહાર થી મીઠાઈ લાવો છો?
હા મમ્મી ઘણી મીઠાઈ બનાવે છે. ફેસ્ટિવલમાં બધા ફેમિલી મેમ્બર સાથે અ મળે છે તો આ બધા લોકડા હું મીઠા કરવા જોઈએ તો આ મમ્મી તો આપડા ઘર નો મીઠાઈ બનાવે છે અને થોડું બહાર થી આવે છે.
વાહ આ તો બો સરસ વાત છે તમારે. મારી મમ્મી ઘરે મીઠાઈ બનાવે છે અને અ ઘરેનું મીઠાઈ નુ અ આનંદ તો અલગ હોય છે અને પણ હજી
ટેસ્ટ ટેસ્ટ પણ અલગ હોય છે હમ અ સાચું કીધું
એટલે ફેસ્ટિવલ ની મજા વધી જાય છે ને ફેમિલી સાથે બેસી બેસીને વાત કરીને અ ફેસ્ટિવલ માં રક્ષાબંધન
હમ્મ હમ્મ હમ્મ હ હ મધર તો આવે તને રક્ષાબંધનની પેલી યાદ છે
હા હા નાની ઉમરમાં અ હુ એક્સ સાઈડે રહ્યો હતો રક્ષાબંધન થી
કેમ
કારણ કે ગિફ્ટ મળી રહે છે ને આ માટે હું બહુ એક્સાઈટેડ હોઉ છું
હમ હમ હા હા હા ગિફ્ટ તો કોને ન ગમે તો બર વ્યક્તિ નુ ગિફ્ટ તો બહુ ગમે
હમ તને રક્ષાબંધનમાં કઈ ગિફ્ટ મળ્યો હતું
હ મને તો રક્ષાબંધનમાં એક વાર વોચ મલી હતી અને થોડો પેસો મળ્યો હતો
વાહ સરસ છે આ તો મને તો અ કેડબરી નુ ડબ્બું મિલ્યું હતો એમાં ચોકલેટ રહ્યું
હમ હ મને બૂક અને ચોકલેટ તો મને પણ બહુ ગમે છે
હા મારું તો ફેવરેટ છે
આ પણ સારા ગિફ્ટ છે અચ્છા તને ગિફ્ટ આ આપવું વધુ ગમે કે ગિફ્ટ લેવું
મને તો બંને ગમે છે આપવા અને લેવાનો ગિફ્ટ બહુ ગમે છે અને તમે
અને પણ રક્ષાબંધન ના દિવસે બધા નવા કપડા પહેરે છે અને ફેસ્ટિવલમાં નવા કપડા પહેરવાની મજા જ અલગ હોય છે ને
હા હા સારું કવ છું તો સવારે પૂજા પણ થાય છે આ માટે તો નવું નવું કપડું પહેરવામાં મજા આવે છે રક્ષાબંધનમાં પેલા તો બહેન પૂજાની થાલી તૈયાર કરે પછી થાલી માં રાખી રાખીએ કુમકુમ રાખવું અને ચોખા દીવો અને મીઠાઈ હોય પછી દહનભાઈને તિલક તિલક થી વાપરે છે તિલક કરે છે અને પછી રાખી બાંધે છે ભાઈ ને હાથમાં
અને સાચું કીધું અ ભાઈ પછી બહેનને ગિફ્ટ આપે આપ છે અને આશીર્વાદ પણ આ આપે છે તને લાગે છે કે રક્ષાબંધન નો અર્થ ફક્ત ગિફ્ટ નથી
હા મને તો લાગે છે કારણ કે ગિફ્ટ કરતા પ્રેમ અને સમા અ સમાન વધુ મહત્વપૂર્ણ છે
તો સારી વાત કહી તને હ- -
તને રક્ષાબંધનની કઈ સ્ટોરી ખબર છે?
અમ હા મને ખબર છે ઘણી- -
પુરાની ઘણી પુરાની કથાઓમાં પણ- - રક્ષાબંધન ન ઉલ્લેખન છે. આ ફેસ્ટિવલ આપણી સંસ્કૃતિ ન એક મહત્વપૂર્ણ ભાગ છે. અને સંબંધનો અ ને મજબૂત બ- -નાવે છે રક્ષાબંધન તો ભાઈ અને બહેન
હ હા. બહેન રાખી પોસ્ટ થી મોકલી શકાય અને હવે ઓનલાઈન પણ રાખી. મોકલી શકાય છે. ટેકનોલોજી થી બઘુ સરળ બની ગઈ છે. અને વિડિયો કોલથી ફેસ્ટિવલ ઉજાવ શકાય છે સાચું કીધું ને
હા હા સાચી કહી દીધું તુ દૂર રહેતા લોકો પણ રાખી બનાવી શકાય છે, દૂરથી મોબાઈલ થી પોસ્ટ કરાવથી અને અ ટેકનોલોજી નો ઉપયોગ અ કરવાની પછી અ કરી શકાય છે દૂર થી.
તને અ તને લાગે છે, કે નાના બાળકોને પણ- - આ ફેસ્ટિવલ નું મહત્વ સમજાવવું જોઈએ.
ચોક્કસ મને તો લાગે છે નાની ઉંમરથી સંસ્કાર આપ્યો જોઈએ, તો બહુ જરૂરી હોય છે. નાના ના ના ના બાળકનુ સ્કૂલમાં પણ રક્ષાબંધનજવા જરૂરી હોય છે સ્પીચ ડ્રોઈંગ અને કલ્ચરલ પ્રોગ્રામ પણ કરવાનું જરૂરી હોય છે, તને સ્પીચ આપી ગમે છે.
થોડું ડર લાગે પણ પ્રયત્ન કરું છુ.
હા રક્ષાબંધન પર, એક લાઈન બોલવું હોય તો શું કહીશ તુ
અ રક્ષાબંધન ના હા ઠીક છે, આપડું બોલું છુ રક્ષાબંધન પ્રેમ વિશ્વાસ અને સમાન નો તહેવાર છે.
હા આ તો બહુ સરસ હા બહુ સરસ કવું તુ તો રક્ષાબંધન પર એક લાઈન તો તને કોઈ સ્લોગન યાદ છે, રક્ષાબંધનમાં
પ્રેમની દોરથી બંધ્યા સંબંધો સાદ મહત્ત્વપૂર્ણ રહેે
વાહ તમે તો બહુ સારું લાઈન યાદ હોય છે. રક્ષાબંધન ના દિવસે ઘર કેવી અ વાતાવરણ સારું લાગે છે, મને તો બહ મજા આવે છે, તમારી સાથે વાત કરીને બહ મજા આવી મને
ઠીક છે આપડો હું બાદમાં વાત કરીશ બાય